હલો. હલો. હા જય શ્રી કૃષ્ણ. કેમ છો?
જય શ્રી કૃષ્ણ. મજા માં.
તમારા ઘરે કરે છે કોઈ ગોરી વાત?
અમાર. બે અમાર બે બી છે ને
એવું તમારી બે બેબી છે?
ના એક જ છે.
અચ્છા એ કરે છે.
ના ઘરે નથી એ તો ત્યાં જ છે એક બાબુ છે.
હા.
એ અહિયાં છે જ નહી કોઈ. ઘરે તો છે જ નને ઈ અમદાવાદ છે.
એટલે તમે બધા બાર જ ભણવા મોકલો છો. એમ બધાને.
હવવે હા હ બાર જ.
તમારી સાઈડ કોલેજ એવું નથી?
છે ને પણ પછી અહિયાયા પછી આપડે નોકરીમાં પ્રોબ્લેમ મળે ને અહંયા નોકરીમાં પછી ના બઉ દસ બાર હજાર થી સ્ટાર્ટ કરે એટલે
હા એ પણ સાચી વાત.
એટલે છોકરાઓને એટલામાં તો ન જ પોસાય ને એટલે. સારી સિટીમાં જઈએ તો સારું આપણને વરતાર મળે એમ.
હા એ પણ છે તો તમે અમદાવાદ ફરવા જતા હશો ને?
ના અમે અમદાવાદ કઈ એ ગયા નથી મૂકવાય નહી.
એવું અમદાવાદ તો બધું બહુ છે ફરવાનું અક્ષરધામ, કાંકરિયા તળાવ.
એ બધું છે પણ આપડો છો આપડાને રૂમ ના ચાલતી હોય ને હોસ્ટેલમાં આવેય એ તો આપણે આવવા તો ના આપે
હા એ પણ છે
શુ અને અહિયા આણંદેય આપણને આવવા ના આપે આ તો અમારા સંબંધી છે છેને
હા
એટલે અમારે જવાનું થયું નકર ન જવાનું થાય ને ત્યાં એ હોસ્ટેલ જ છે
હા ત્યાં તો ઘણી બધી હોસ્ટેલો છે તમને જ એ એક એક રોડે બધી કેટલી હોસ્ટેલો જોવા મળે પીજી એટલા ખાવાનાની દુ કાનો બી એટલી લારીઓ એટલી
તો પણ બધે ભીડ જ એવડી
બધી બહુ ભીડ તમે તો ત્યાં નીકળો ને તો એવું નહીં એક જ જ જો ત્યાં આગળ મગપુલાવ ફેમસ ને તો એ મગપુલાવની જ લારીઓ ત્રણ ચાર હોય પણ એવું નહી કે એક જ લારી એ બધી લારીઓ એટલી જ ભીડ તમને જોવા મળશે
જો જ ઓહોહ
કેમ કે અમે લોકો જઈએ ને અમુક વાર એટલે અમને લોકોને ખબર બધા સ્ટુડન્ટો રોજ એટલી ગીરદી આવું નઈ કે કોક દિવસ જ
હ અ અમારો ન્યા આપે પેલા રેતો હતો પેલા એ વીસી માં રેતો હતો તો સાડા નવ દસ હજાર તો અત્યાર તો કે ઓન તો પંદર હજાર થઈ ગયા પણ આ તો હોસ્ટેલમાં મળી ગયો એટલે વાંધો ના આવ્યો આપડે પણ
વિદ્યાનગર છે ને વિદ્યાનગર એક સ્વામિનારાયણ ની હોસ્ટેલ છે છોકરાઓ માટેની
હમ્મ
છે
બધું ફ્રીમાં છે
હા ત્યાં તો છોકરાઓ માટે છે છોકરીઓની કેવી હોસ્ટેલ મળે ન કે બે પણ છોકરાઓની બધા એ તહીં સૌરાષ્ટ્ર સાઇડ ના બધા છોકરાઓ ત્યાં આગળ બહું રહે છે સુરેન્દ્રનગર સાઇડ ના બધા હા ત્યાં તો સ્વામિનારાયણ એની ફ્રી માં હોસ્ટેલ છે આમ બહુ સરસ હોસ્ટેલ પણ જેવી તેવી નહીં પાછી સરસ છે આ મસ્ત તો મસ્ત બે ટાઈમ જમવાનું આપે એટલે અમારા કોલેજમાં બધા છોકરાઓ ખરા ને એ હોસ્ટેલ માંથી તો ખબર અમને
ત્યાં તો ગવર્મેન્ટસ રુલ્સ થી લય છે ને આણંદમાં તો
એ ખબર નહીં હા ગવર્મેન્ટ હોસ્ટેલનું
હાા ગવર્મેન્ટ હોસ્ટેલ છે છોકરા અને છોકરીઓને મારે બેબી ને ત્યાં વારો આવી ગયો છે ટકાવારી સારી હતી ને
હા
એટલે એમાં વારો આવી ગયો
તો ત્યાં ફીસ કેટલી થાય
ત્યાં ફી નથી ને ફ્રી માં છે હા ફી માં કેવા સરસ રુંમ સ્ટીલ ના ડઇનિંગ ટેબલ બેડ સરસ સરસ ને બહું મો પેરુ રુંમું છે આપને ઉ જાવા ના આપે ત્યાં ઉપર પણ વિડીયો કોલ કરે ને ત્યારે આપડે ડેકશ ને બધું જોઈ લઈએ કે કેવું કેવું છે
અત્યારે તો ફોનમાં ટેકનોલોજી એટલી બધું વધી ગયું છે કે વોટ્સપ ને એ બધા તમે ફોટા ભી અપલોડ બતાવી શકે વિડીયો કોઇ પણ કરી શકે એક હારો ફાયદો છે ટેકનોલોજી ને હ
હા કે કેમ છોકરાઓને રેવાનું સારું હોય ને તો આપણને અયા મઝા આવે નઈ તર આપણ ને ઉપાદી
ચિંતા થા થા કરે
હા કે કેમ હસે જમવાનું બઉ સારું ઓછું હોય કે કારણ કે ગવર્મેન્ટ એટલે તો જમવા
માંતો એવું જ હોય હજુ પ્રાાઈવેટમાં તમે જાઓ ને તો પ્રાાઈવેટ એમાં પૈસા લે એટને બધી બી ફેસિલિટી બી આપે જ ને
હા હા પૈસા લે સાડા નવ દસ હજાર મહિનેલે એટલે તો ફેસિલિટી આપાના જ છે ને અઇયાં તો રેવું જમવું બધું જ ફ્રી છે ખાલી રિક્ષા કરે
મારી એક ફ્રેન્ડ પ્રાાઈવેટ પ હોસ્ટેલમાં જ છે તો એના વર્ષના કે છ મહિનાના પંચોતેર કે સી તેર હજાર એ ભરે છે હોસ્ટેલમાં
હા છ મહિના ના સિત્તેર અમારામા બાબાને ભરીને અમે
હા
આ અમદાવાદ તો સિત્તેર છ મહીને સીતેર ભર દેવાના અને સ્કૂલના નેવુંસ ફાર્મસીમાં છે એ
હા
એટલે સ્કૂલ ના એટલા બે સાયન્સ માં જ છે એટલે તો ખર્ચો લાગે
હા પણ અત્યારે બધું વધતું કેટલું જાય છે એ આઈ ટેકનોલોજી એટલે એ પ્રમાણે આપડે પણ વધવું પડે ને પછી
હા પછી જો આપડે ના ભણાવીએ તો આપડું બાળક બધા કરતા
પાછળ રઇ જાય હા બધા ડોબા બનાઇને આપણાને જતા રે મૂર્ખા બનાઈને અઇયા આગળ તો જેટલું શીખીએ છે તો પણ નવું નવું બધું આવતું રે છે એટલી હરીફાઈ રે છે ને તો બર રોજે રોજ બધા જોડે આગળ જ વધવાનું કરવું પડે છે જેટલું ભણે
હા આમ એવું થાય કે છોકરીઓને બિચારીઓને સાસરે જાય ત્યાં સુધી ભણવાનું પછી ત્યાં જોબ કરવા દે કેના કરવા દઈએ પણ હવે ભણી ભણી ને આપડે તો કઈ પગાર તો લઈ શક તા નથી કારણ કે ભણવાનું આગળ એટલું જ વધતું જ જાય છે
હા નવું નવું બધું ઉમેરાતું જાય છે જેમ જેમ ટેકનોલોજી વધે છે એમ એમ નવું નવું શીખવાનું બી હ વધતું જાય છે જેટલું શીખે એટલું ઓછું પડે છે
ઓછું પડે છે એમ કે કે હું આ કરીશ ને તો મારો પગાર વધારે થશે હું આ કરીશ ને પીએચડી કરીશ ને ઓલું કરીશ ને એવું બધું કર રે જ જાય છે. તો મેં કીધું તમે સાસરે જાશો ત્યાં સુધી અમારે હું ભણવાનું જ નહીં પત
પણ પછી જેવું ભણીએ એવું નવું નવું અને સાયન્સ માં તો બધી બહુ બધા પ્લેટફોર્મ છે. પછી જોબ માટે તો
હા
અત્યારે તો એઆઈ પણ આઈ ગયું થોડું પણ થઈ જાય ઓન ફોનમાંથી પણ ભણી લઈએ બધું સર્ચ કરી કરીને જેવા જવાબ જો એટલા આપડાને ફટાફટ આપી દે એટલે વાંધો ના આવે
હા વાંધો ન આવે ઘણું સરળ પદ્ધતિ થઈ ગયા મોબાઈલ આવતા અને એઆઈ આવતા
હા બધું બહુ ઈઝી થઈ ગયું કંઈક જવું હોય તો પણ કઈ આપડે જગ્યાએ ગયા હોય એની ખબર પણ ના હોય ને તો પહેલા આપણે ફોનમાં સર્ચ કરીને પણ જોઈ લેવાય‌.
હા જોઈ લેવાય
આપણાને બધું ડિટેલ આપી દે ફોટા બધું સાથે એટલે આપડે કઈ જઈ તો ભૂલા પણ ના પડયા
હા ભૂલા પણ ના પડીયે ઓ હા
હા
તો પેલા હું અહીં થી નીકળી ને તો મને એમ જ થતું હતું હું કઉ કે કેવી રીતના ત્યાં પહોંચીશ? શું કરીશ કારણ કે બે બેન ભાઈ બેવું એકલા જ જાય હો દર વખતે એકલા જઈ અને હવે એ અહીંથી ફ્રેન્ડ સર્કલ હોય એ લોકોનું
હા અન બધે ફરી જોડે જાય કેમ કેમ? ફોનમાં ફોન આવી ગયો છે ને એટલે કશી જરૂર ના પડે કોઈની ચિંતા પણ ના રહેે.
ચિંતા પણ ના રે અને પાછો વચ્ચે વચ્ચે આપણે એક બે વાગ્યે મેસેજ કરીએ પાછા. ત્યાં પહોંચે ત્યાં મેસેજ કરીએ એટલે વાંધો ના આવે.
અને વિડિયો કોલ ની પણ તો સુવિધા હોય છે એટલે
હા હા સુવિધા બધી હોય એટલે વાંધો ન આવે નહીંતર તો આપડે એકલાય કેમ? કે મૂકી જીવ ના હાલે પણ હવે એમ થાય કે આપડે પછી ગઈ ધ્યાન બધું હોય એટલે આપડે અહિયાં રેવું પડે.
હા અને હવે તો બધું કુરિયર બધું પોસ્ટ બોસ્ટ પણ એટલું થઈ ગયું છે તો બધું તમારે કઈ પણ કુરિયર કરવું એ પણ ઈઝી થઇ ગયું છે.
હા હા સર બધું બની ગયું.
હા બે દિવસમાં તો ત્યાં ન અહીંયા
બોલો બી
નાસ્તા મોકલ લઈએ નાસ્તા બધું બે ચાર દિવસ નાસ્તા તા બનાવીએ એક ના બનાવી રહીને મો કુરિયર કરીએ ત્યાં બીજા ના બનાવીએ.
હા એવું ચાલતું જ રે હોસ્ટેલમાં રેતા હોય એટલે શું કરે? અમારા કોલેજમાં આવે ને બધા હોસ્ટેલ વાળા તો એક તો છોકરી તો પીજી મા રે તો જાતે બનાઈને આવે એટલે એમ કે ને કે અમે લોકો મમ્મી નું ખાવાનું લઈ જ તે લોકોને ભાવે પોતાનું બનાયલું. તો શું ભાવે એમ એ લોકો તો જાતે બનાવીને જે આવે એ ખઈ લે
હા સાચી વાત છે જે આવે એ ખાઈ લે
અને અત્યારની અમારી જનરેશન તો વધારે બહાર નુજ બધું ભાવતું હોય મેગી બધું એટલે
હમ.
તો કોરા નાસ્તા હોય એટલે ચાલે વાંધો ના આવે
હા એટલે નોંધ વાંધો આવે
હમ વિદ્યાનગર પણ મસ્ત છે તમને ગમ્યું.
હા.
વિદ્યાનગર આવ્યા તો તમને ગમ્યું ગ્રીનરી બધું ઝાડ કેટલા મસ્ત તો છે વિદ્યાનગર
આ મસ્ત જ છે હા હા હા હા હા
એ એટલો એરિયા જ બહુ મસ્ત છે.
એટલે ક્યાંય ના જઈ શકું ને
હા હા એ તો પણ ખાલી કઉ છું કે તમે અંદર આખા રસ્તે તમને બધે ઝાડ જોવા જ મળશે એમ
હા બહુજ ઝાડ અમે અમાર બેબી ની હોસ્ટેલે ગયા ને ગવર્મેન્ટ હોસ્ટેલ છે.
હા.
ત્યાં પાછળ બી બધી જંગલ જંગલ જેવી જાડી છે.
હા આ
હમ હમ હ
સારું તો આપડે પછી મલીએ બીજા નવા ટોપિક સાથે હા ને જય શ્રી કૃષ્ણ હા તો અમારા પપ્પાના
હા.
હા ભરા ભર કરીને ભર